કેમ છો.
હેલો હા ભાઈ મજામાં છો તું કેમ તું કેમ છે આયુસ?
હમ રેવું પણ મજામાં છું ભાઈ.
આજે એક સારું વિષય આજે એક સારું વિષય હું સોચ્યો છું.
બોલ બોલ ભાઈ શું શું શું જાણો
આજે આપણેે ખોરાકના બગાડ અને તેની અસર ઉપર વાત કરીએ. તને શું લાગે છે કેવું છે વિષય?
અ વાહ વાાઈ ખુબ જ સરસ વિષય છે. આજકાલ ખોરાક નો બગાડ ખુબ વધી ગયો છે ભાઈ.
હા ખાસ કરીને લંગન, પાર્ટી અને મોટા કાર્યક્રમોમાં ખોરાક ખોરાક નું ઘણું બગડે છે. ક કે લોકો કમ આવે છે અને ખોરાક બહુ જાદા બની જાય છે. આથી ખોરાક બહુ બગડે છે.
હ સાચું લોકો જરૂરત કરતા વધારે ખોરાક લે છે ને ભાઈ અને થાળીમાં જ પછી છોડી દે છે. અને જે એ એમને છોડી દે છે બધા લોકો એ જ એ ડસ્ટબિનમાં ફેંકી દે છે અને ડસ્ટબિન ન ખાનું તો આપડે ફેકવું ફેંકવા પડશે એથી કરતા એ એનાથી આપણો ખોરાક પણ બેકાર થાય છે.
મને લાગે છે કે આપણે મને મને તો આ લાગી છે. કે આપડે જેટલી જરૂર હોય એટલે જ ખોરાક લેવો જોઈએ તને શું વિચાર કરે છે આ વિષય પર?
બિલકુલ બિલકુલ ભાઈ બિલકુલ. એક તરફ ઘણા લોકોને બે સમય નું ભોજન પણ નથી મળતું તમને ખબર છે ભાઈ? જયારે બીજી તરફ ખોરાક ફેંકી દેવામાં આવે છે બોલો હવે એવી એવી ચાલે છે ગરીબોને તો કઈ જોવું કાઈ ભીખ માંગે છે અને ખાવા માટે એનો દીલો પણ નથી મળતો જેમ કે ભાઈ એનો હાલું જઈ ને આલ પેટમાં કઈકને આરામ મળશે અને બીજી જગ્યા તમને જાઓ કઈક સારા સ્ટોમાં- ફાઈવ સ્ટાર હોટલમાં કે કઈકને શાદી માં ફક્શનમાં લંગનમાં તો ત્યાં તમને બંધો ખોરાક ફેંકવામાં આવે છે. બોલો
બિલકુલ બિલકુલ ખોરાક બનાવી ખોરાક બનાવવા માટે ખેડૂતો કેટલો પરિશ્રમ કરે છે. ખેતરમાં પાક ઉગાડે માટે પાણી સમય અને મહેનત લાગે છે. કેટલાંક અગર અગલા વર્ષમાં પાક વાવાનું છે. પાંચ છ મહિના પાંચ છ મહિના પહેલાથી તે લોકો ખાસ ર કરે છે. ટ્રેક્ટર ચલાવે છે. પ્લેન જમીન કરે છે. એના ઉપર બધું સમાન ડાલે છે. કીડા મકોડા થી બચાવે છે. એના પછી પાક તૈયાર થાય છે. અને આપણને બગાડ ની કરવું જોઈએ.
હમ એને વરસાદ ના પડે હા એટલે જ તો હા એટલે વરસાદ ના પડે તો ખેડૂતો વધુ મુશ્કેલમાં પડે છે. એટલે આ માટે ખોરાક ની કદર કરવી જોઇએ. હવે જયારે આપણે માન લો આ વર્ષે આપડે બહુ ખોરાક ખરાબ કર્યા અને વેસ્ટ કર્યા. હવે આગલા વર્ષે તમને એ સારી મતલબ આગલા વર્ષ તમને ખોરાક મળ્યો જ નથી ખેડૂતોથી મતલબ વરસાદ થયો જ નથી અને એમને પણ સારી રીતે ખોરાક મળ્યો નથી તો તમને શું કરશું તો આપણે ખોરાકનો આપણેે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અને એને થોડુંક રાખવું પણ જોઈએ આપણે મેં કે આગે ચલે આપડે ફ્યૂચરમાં કામ આવશે એવું નહીં ભાઈ છે. તો આપણે એને વેસ્ટ કરવું જોઈએ. હવે તમને કઈક કઈક ફંક્શનમાં તમને કઈ દેવું છે. હવે હોય અને તમે ત્યારે ભાઈ કે ભાઈ હું એટલું જ ખાવઉં અને આટલું જ ફેકું તો તમને ત્યાં જઈને જે મેનેજ કરે છે. એને તમને કહું કે ભાઈ આપણે આ ખોરાક ફેકવું નથી જોઈએ અગર તમને હા આ ફેંકવાનો હોય તો બને કહેજો હું લઈ જઈને જે મદદગાર હોય એને હું આપી દઉં. અને એમનું પણ ભોજન થઈ જાય સારી રીતે.
સાચી વાત સાચી વાત મને એક વાત કેવો તો ક્યારે ખોરાક બગાડ્યો છે. ત્યારે પણ?
ભાઈ પેલે ક્યારેક થયું હતું તો હતું. પણ હવે હું જો મુજબ જ લઉં છું. ભાઈ હવે હું મને જેટલું ખાવાનું હોય તેટલું જ લેવું એમ પહેલેથી આગળ છું. થોડું છોટું હશે હોય તો ત્યારેક કરેલું હોય ભાઈ વગર પણ હવે જ્યાંથી મને આ ખબર પડી છે. મને ધ્યાન આવ્યું છે કે ભાઈ ખોરાક આપડે સારું રીતે રાખવું જોઈએ અને કઈ વેસ્ટ નથી કરવું જોઈએ ત્યાં સુધી થી હું આજતક વેસ્ટ નથી કરું છું ભાઈ મને જેટલું જોઈએ એટલું જ લઈ.
હું પણ હવે એજ કરું છું ભાઈ. બચ્ચેલો ખોરાક ફ્રીજમાં રાખીને પછી ખાઈ લીધો મને કાઈક ખોરાક વધારે લઈ છું. તો હું એને ફ્રીજમાં રાખી લઉ છું રાતમાં. મે સવારે ઉઠીને એને ફ્રાય કરીને એજ ખાઈલવ છુ. એથી મારું પેટ પણ ભરાઈ જાય છે. અને ખોરાક પણ બગડતો નથી.
હમ હું પણ અગર હું વધારે હું વધારે લઈ લઉં અગર બચી જાય તો હું જરૂર થી એમને પેટ વરસશે. મારુ તો પેટ પર છે કમસે ક પ
હમ ઘળ સંસ્થાઓ બચેલો ખોરાક ગરીબ લોકો ને સુધી પહોંચાડે છે ઘણી સં પણ ટ્રસ્ટ હોય છે ને આ લોકો
હા. હમ હાલો બોલ ને ભાઈ.
પોતાની કોલેજમાં પણ ખોરાક નુ બગાડ ન કરવા. અ અમને જાગૃત લાવવી જોઈએ. સ્કૂલમાં પણ બ છોટા છોટા વિદ્યાર્થીઓ. તો ખાણી ખાણા ખાઈને થોડુંક બગાડ કરી દે છે ગિરાવી દે છે ટિફિન માંથી. આ બધું સ્કૂલમાં પણ શીખાવવું જોઈએ હ જેટલું લીધું છે એટલા ખાઈને. પૂરા કમ્પ્લીટ કરીને ફિનિશ કરવાનું છે અને પાણી પીવાનું છે અને જો પણ ગિરેજ. એને ડસ્ટબિનમા ફેંકી દેવાનું છે ન‌ઇ તો આપણે ન‌ઇ તો રિસેસ. પછી કેટલાક. વિદ્યાર્થીઓ આ આજ પાક પગ ચલે છે ખેલે છે. હવે નહી કરવા જોઈએ વિદ્યાર્થીઓને.
હમ સાચું જેમને નાના બાળકો. ખોરાક નું મહ્ત્વ સમજાવ એ સારું છે. ભાઈ ખાનો ફેંકવું ન જોઈએ. આપડે વેસ્ટ નથી કરવું જોઈએ જેટલું જરૂરત હોય એટલું જ ખાવું જોઈએ આપડે નીચે નુ. વું નથી જોઈએ કે આપડે પગે લાગવું જોઈએ પગે નહી લાગવું જોઈએ આપડે. ખોરાક આ ખોરાક નું મહત્વ શું હોય છે કેવી રીતે. બને છે આટલી મહેનત લાગે છે. એ બધું જ એમને પહેલાથી તમને ખબર. ખબર દેવ તો એ બહુ સારી વાત છે તો એ અમને. શરૂઆત થી જ. આપડે મહત્વ બતાવી દેવાનું તે એટલે એમને સમજે અને. કેવી રીતે નથી કરશે એનું વગાણ નકી કરશે.
ખોરાક નો બગાડ પર્યાવરણ ને પણ નુકસાન પહોંચાડે છે. તને ખબર છે કેવી રીતે આ પર્યાવરણ ને નુકસાન પહોંચાવે છે.
હા હા જયારેારે ખોરાક કચરામાં જાય છે. ત્યારે તે સડી જાય છે અને હાય. હાનિકારક પણન બતી જાય છે. અને જે પર્યાવરણ માટે નુકસાનકારક હોય છે. જેમ કે કઈક. આપડું જોઈએ તો આપણે ચીડિયા વિડિયા કઈક નાય ને. એ ખાણું ખાય છે આપણેે જે ફેંકીએ છે.
કે આપડી જે વગાણ પે ખાય છે અગર એ સળી જાય એ ખરાબ થઈ જાય. તો એ ખાય એમને તો એનાથી એમ એ. બીમાર પડી શકે એટલે એ પર્યાવરણ અને પર્યાવરણ ને પણ નુકસાન હોય છે.
હા એટલે હું કહું છું ખોરાક બચાવવાથી પર્યાવરણનું પણ રક્ષણ થાય છે. હા અને પાણીની પણ બચત થાય છે કારણ કે ખોરાક ઉગાડવામાં. ઘણું પાણી વપરાય છે તો આપણે થોડુંક થોડુંક બચાવું તો આપણને ખોરાક પણ કમ. ઉગાવા જોઈએ તો એથી પાણી પણ બચાય છે.
હમ સાચું. એક થાળી ભોજન પાછળ કેટલા લોકોની મહેનત હોય છે ભાઈ.
ખેડૂત થી લઈને ટ્રાન્સપોર્ટ દુકાનદાર રસોઈ બનાવાનું સુધી. બધા મહેનત કરે છે પેલા ખેડૂતો. પાક ઉગાવે છે પેલું આ પાકને ટ્રાન્સપોર્ટમાં છોડે છે, ટ્રાન્સપોર્ટ થી દુકાનદાર રહે છે, દુકાનદાર થી રસોઈ ઘર વાળો લે છે, કે એના પછી રસોઈ ઘર બનાવે છે. એના પછી આપણને એક થાળી મળે છે બહુ લાંબુ પ્રોસેસ છે.
હ એટલે હું કઉ છું ભાઈ એટલે ખોરાક નો એક દાડો પણ બગાડવો ન જોઈએ આપણે. તો કેમ કે આપડે માથુ હોય નુ જાણે છે કે ભાઈ એ કેવી રીતે આવે છે કેટલી મહેનતથી આવે છે, ભાઈ
હા, લગન પ્રસંગો માં પણ લોકો ઓછો ખોરાક લે અને જરૂરત પડે તો ફરી લઈ શકીએ, એથી બગાડ છ થશે અને ઘરે ઘરે પણ ખોરાક અયોગ્ય આયોજન કરવું જોઈએ જેથી વધારે ન બને.
હમ્મ એટલે આપડે જો આપણે જેટલું ખાવાનું હોય એનાથી ઓછું લો તમને દોબારા જઈને પછી જઈને તમને લઈ શકશે. લઈ શકું બટ તમને એક વાર જ્યાતા લઈ લો તો તમને દુબારા જઈ, ને એ એમ એમને તો આપી નથી શકતો કે ભાઈ આ લઈ લે હું જાદા લઈ લીધું છું. એમ તો નથી કરી શકતો એટલે આપણેે શું કરવું જોઈએ. કે ભાઈ પહેલા ઓછું લવ પછી જાઓ ફરીથી જાઓ અને થોડુંક લેલું જે એટલા ખવાનું એમ નય કે ભાઈ તમને જાદા લઈને છોડી, દેવાની એની ફરે વેસ્ટ થઈ જાય ભાઈ કે ફેંકવામાં આવશે અને આપડું ભાઈ
આ તો સાચી વાત છે, ભાઈ પણ સરકાર અને સામાજિક સંસ્થાઓ પણ લોકોને આ બાબત જાગૃત કરવાનું ઈ્છ જરૂરત છે ભાઈ ત્યાં ભાઈ લોકોને જાગૃત કરવું જોઈએ, સમાજને અને સંસ્કાર સરકાર લોકોને સોશલ મીડિયા દ્વારા. પણ લોકોને સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને જાગૃત આવી રહી છે. સરકાર રેની કોઈ તો એપ નીળવું જોઈએ, યા તો સોશિયલ મીડિયામાં આ બધું એક્ટર્ટ્રેસને પણ બોલવું જોઈએ કે ભાઈ ખોરાકું વેસ્ટ નહી કરવાનુ બહ જરૂરી છે, આ બધું થોડુંક જાગૃત કરવું પડશે લોકોને
હા, સરકાર તો કરવું જોઈએ, પણ આપણેે પોતાનું પણ પરિવારને અને મિત્રોને ખોરાક ન બગાડ ન કરવા માટે સમજાવવું જોઈએ, કે ભાઈ ખોરાક જો તમને વ નથી કરવું જોઈએ આપણને ભાઈ બવ મહેનત થી આવે છે. એવું આપડે લોકોને પણ કેવું જોઈએ, આપડ પોતાના પરિવારે
ચોક્કસ ભાઈ ચોક્કસ
નાની નાની ટેવ મોટા ફેરફાર લાવી શકે છે. આજથી આપણે એક સંકલ્પ કરીએ કે જરૂર જેટલો જ ખોરાક લઈ લેસું અને ક્યારેય બગાડશું નહી આ સંકલ્પ પર
હમ્મ હમ્મ હું પણ આ સંકલ્પ કરું છું ભાઈ આથી પૈસાની બચત પણ થશે, અને જરૂરતમંદ લોકોની મદદ પણ થઈ શકશે એટલે હું ભાઈ જેટલા જરૂર છું, એટલું જ લઈશે અગર જ્યારે ત્યારેક ભૂલથી પણ હુ અ વધારે લઈ લઈશ તો હું એમને જેટલા ખાઈને મને એટલા ખાઈને જે પછી હું જગત પણ લોકોને આપી દેશ
આજે આ વિષય પર વાત કરીને ઘણું શીખવાનું મળ્યું ને ભાઈ એ ખોરાક ની વગાડવાનું એ બહ મહેનતથી આવે છે.
હમ્મ પણ આવે યોગી ચર્ચા ફરી કરશે ચાલ મળીએ જય શ્રી કૃષ્ણ.
જરૂર ભાઈ હવે હવે પછી મળીએ ચાલ આવજો ફરી વાત કરીએ